ઓ, કેમ છો બેેન. હેલો
હા, નમસ્તે બેન. આવી ર છે તમે મારી અવાજ આવી છે?
આવે જ છે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
મેં પણ મજામાં.
મેં બી છારું છે.
આજે આપણ સાદી રી સિઝન પર વાત કરીયું? ઠીકે.
હ સા શાદી રે સિજન બી કરિયર છે ને.
હમ. અ હા, બિલકુલ. આ મહિના તો દર વીકેન્ડ કોઈ ના કોઈ લગ ન હોય જ છે.
હા. હા, મને તો લગનમાં જવાનો ખુબ શોખ છે. સરસ કપડા પહેરવા ગરબા રમવા અને સ્વાદિષ્ટ ભોજન જમવાનું ખાવા મલે. હેને?
હમ સાચી તને અને મને તો સાચું કું એ જ્વેલરી વગેરા અ ખુબ શોખ છે અ નવા ચણિયા ચોલ અને જ્વેલરી તૈયારી કરું રહી છું ને તો હું પણ એક સુંદર સાડી ખરીદી છે
હે અને લગ્ન બધા સાથે હા ફોટો પડાવવાનો મજા આવે લગ અલગ હોય છે ને
હા
અને મહેંદી મહેંદીને કાર્યક્રમમાં તો ખુબ આનંદ આવે હાથ પર સુંદર મંદી મુકાવીને અને મને ખુબ ગમે મઠે
હા અને સંગીત કાર્યક્રમમાં ડાન્સ કરવાની ના પણ ખુબ મજા આવે જ છે
હા આ લગ્ન માં મળતું ગુજરાતી જમવાનું તો વાહ ઢોક લાગ ખાંડવીી ને ઉઊડયા તીવું પુરી શ્રીખંડ અને મીઠાઈ એ બું જ સ્વાદિષ હોય છે ને
હમ હ સાચચી ક ત અને પરિવાર અને મિત્રો સાથે મળવાની પણ સારી તક મળે જ છે ને
સાચું લગ્નોથી સંબંધ પર મજબૂત બને છે અને ખુશી મલ છે
હા આવીભિ રી છે અવાજ હ હલો હલો. હેલો. હેલો. આવાજ આવી જ છેને હન. હલો હલો.